હેલો.
કેમ છો? બસ મજામાં.
બસ ઘરનું કામ.
બસ કશુંની ઘરનું કામ. ગરમી બો વધી ગઈ છે.
હા, ગરમી તો બોઉ છે.
હમ, વરસાદ પણ આવતો નથી.
હમ.
હવે લોકો શું પર્યાવરણની દ્રષ્ટિ એ વૃક્ષો વૃક્ષો બધું કાપી દે એ વૃક્ષો શું વરસાદ લાવે તો કામ આપે બોઉ મદદ પણ થાય છે. પણ હવે માણસો ની જરૂરિયાત એવું જમીન જોઈએ એમને તો બસ બધું ઉદ્યોગો બનાવે છે કાર બનાવ છે પ્રાકૃતિક દ્રષ થી એ લોકોનો નાશ કરે છે કાપી કાપીને. એટલા માટે એ લોકો શું વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે આગળ. પણ વૃક્ષોનુ મહત્વ જીવન માટે જેટલું જીવવા માટે આપણે ખોરાક પાણી હવા જોઈએ છે ને. એ હવા આપણને પ્રાપ્ત વૃક્ષોથી જ થતી હોય છે.
હમ હમ.
વૃક્ષો આપણને ફળ આપે ફૂલ આપે હમ. ઠંડો છાયડો આપે હવાને શુદ્ધ કરે. ઓક્સિજન આપે છે આપણને હમ. લીલું શાકભાજી આપે આપણને ઔષધીઓ તરીકે પણ ઝાડનુંું વૃક્ષનુંું મહત્ત્વ મતલબ વધારે છે. આપણેે ઔષધિઓ દવા બધી કેલાથી બને એ વૃક્ષોથી જ બનતી હોય છે. એની જડીબુટી નીકાળીને
હમ, અને અ પ્રાકૃતિક માનવીને અનેક અમૂલ્ય ભેટ આપી છે. તેમાં વૃક્ષો સૌથી મહાન ભેટ છે. વૃક્ષ અગર વગર જીવન કલ્પના કરવી પણ અ અશક્ય છે. એટલે જે કાવત છે નુ વૃક્ષો છે તો જીવન છે.
હા વૃક્ષ છે. તો જ જીવન છે. જગ્યા જગ્યા હવે તો સરકાર પોસ્ટર પણ લગાવે છે. વૃક્ષો વાવો વરસાદ લાવો
હમ
એ રીતે એ વૃક્ષનું તો વૃક્ષોથી શું હોય છે. રંગ પ્રદેશ પણ આગળ વધતો અટકે છે. પણ આપડી રણપ્રદેશ જો આગળ વધે તો આપણી જો જમીન છે. એ રેવાલાયક ઓર ખેતી લાયક નહી ર બંજર જ થઈ જશે એટલે એ શું જમીનને જકડી રાખે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. વધારે વૃક્ષો વાવાથી વૃક્ષ શું આવે છે. જમીન સાથે ઝકડી રહે છે. એટલે જમીનનુંું ધોવાણ અટકાવે છે. એ ખેડૂતોને આપણા માટે બહુ જ લાભદાયક છે. ત્રણ પ્રદેશને વધુ શું અટકાવે છે.
અનેને વૃક્ષ એ વૃક્ષ આપણે શુદ્ધ ઓક્સિજન આપે છે. જેના અગર કોઈ પણ જીવન જીવ શકતુ? તો નથી વૃક્ષ વૃક્ષ વાતાવરણને શુદ્ધ બનાવે છે. પ્રદુષણ ઓછો કરે છે. અને ભ્રષ્ટ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભલે
એ પ્રદુષણ ઓછું કરે હવાને શુદ્ધ રાખે વરસાદ લાવવામાં બહુ મદદરૂપ થાય છે. પક્ષીઓ માટે પણ વૂક્ષ એક સહારો એમનું ઘર છે. આપણે તો ઘરના અંદર રહીએ પણ પક્ષી માળો બનાવી અને વૃક્ષ ઉપર રહેતા હોય છે.
હમ સાચી વાત ને વૃક્ષ ફક્ત ઓક્સિજન જે નથી આપતા તે આપને ફલ ફૂલ ઔષધિ લાકડું અચ્છા આ અને અનેક ઉપયોગી વસ્તુ પણ આપે છે. તો પક્ષીઓને માટે પ્રાણીઓને આશરે અને માનવ માનવ જીવ માટે જરૂરી સંસાધન વૃક્ષો થીત મળે છે.